હાલો અવાજ આવે છે?
હમ હા આવ સ હલો અવાજ આવે છે?
હા આવે છે
ક્યાં છો તમે?
તમને સંભળાય છે
કેમ છો તમે? હા હા સંભાળ હા શું કે બીજુ
કઈ તબિયત સારી છેને?
હ સારી છે અમારી તમારી કેવી છે તબિયત?
સારી તો છે પણ જરા ફેટ વધી ગયો છે અને શરીરમાં વીકનેસ જેવી આવી ગઈ છે તો
હમ
તો તેના માટે શું કરવું પડે? ફેટ લોસ ઓછો કરવા માટે
એક્સરસાઇઝ ફોલો કર તો બે પચીસ વસ્તુ હોય હાલો હલો
અવાજ નથી આવતો
તો ખાંડ સુગર વાળી વસ્તુ છે એને ઓછી કરો હ... તમે તેલવાળું છે બટર છે ચીઝ છે એ બધું તમારે છોડવું પડે તો તમારું ફેટ લોસ જલ્દીથી થાય તમે તમારી હેલ્થ સારી બને એનાથી
હા અને બીજું જો છે ને વીકનેસ જેવી આવ્યા કરતી છે બોડીમાં શરીર શરીરમાં વીકનેસ જેવી રહે છે તેના માટે
હા એનો એજ પ્રોબ્લેમ છે જે તમે એ સુુગર વાળી વસ્તુ ખાવો છો ચીઝ વાળી વસ્તુ ખાવ છો. એવું ખાસો તો તમારી બોડીમાં તમારી ધીરે ધીરે મેન્ટલ હેલ્થ બગડશે તને કોન્ફિડન્સ જે ફીલ થતો હતો પેલા એ કોન્ફિડન્સ ફીલ નઈ થાય એમ અ એના માટે તમારે આ બધું ડાયટ ફોલો કરવું પડશે ફિઝિકલી એક્ટિવિટી કરવું પડશે. તો એનાથી તમારે આખી બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાશે બધું ચેન્જ થઈ જાશે
હા. તે હમણા હમણાં જ અવે ચાલુ કર્યું છે થોડું થોડું
હા જેમ બને તેમ જેમ બને તેમ જલ્દી કર તો સારું નઈ તો આ વસ્તુ છે ને પસરતું જાય વધારે માણસને અંદરથી બારથી ભલે સારુ દેખાતુ હોય પણ અંદરથી એકદમ ખતમ કરી દે આ વસ્તુ જેમ કે ખાંણ વસ્ સુગર વસ્તુ છે એ હેલ્થ માટે બઉ જ હાનિકારક છે.
હા.
ગર તો છોડવુ જ પડે મેન વસ્તુ ઈ છે
હા.
મિન્સ તમારે ફિટ રહેવું હોય તો પછી આ બઢુ કોલ્ડ ડ્રિંક છે એ પણ નઈ પી શકાય કોલ્ડ ડ્રિંક છે પછી બઢા બદામ શેક છે કાજુ શેક છે એ પણ નઈ પી શકાય કેમ કે એમાં સૌથી વધારે ફેટ ફેટ હોય ને અનહેેલ્ધી ફેટ હોય ને સુગર જ હોય હંમેશા
હા હા હા એમાં સુગર આવે એટલે કેલરી વધાર થઈ એનથી ફેટ બંધ થવાની જગ્યા વઢે છે.
હાં. એવું એટલે તમારે જેમ બને તેમ તમારે સુુગર વારી વ સ્તુને અવોઈડ કરવું પડે તો તમારું ફેટ લોસ જલ્દી થાય પછી તમને જે બોડીમાં વીકનેસને ફીલને એવું થાય ને એ ઓછું થઈ જાય.
હા. હા અવે થોડા સમયથી હું જીમ જોઈન કર્યું છે. જીમમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું. તેનાઠી ઠોડો ઘણો ફરક પડ્યો છે.
હાં તો તમારે જીમ જોઈન કરવાથી તો બો હેલ્થ માટે બો સારું છે હું જીમ જોઈન કરીશ ને અ શાયદ છે મેં બો આખી બોડી લેંગ્વેજ ચેન્જ થેઈ ગેઈ બો ચેન્જ થયું છે મારી લાઈફ
હા. હા તમારું ડેલી લાાઈફનું રૂટીન શું છે?
ને સવારે ડેલી મારે રૂટિન એ જ હોય સવારે ઉઠું પાંચ વાગે. સાંજે સુઈ જવાનું દસ વાગે સવારે ઉઠવાનું પાંચ વાગે. વૉશરૂમ જઈને સીધા પછી નાઈ બાાઈ ને પછી જીમ જાઉ. ડેલી એ દોઢ કલાક એક્સરસાઇઝ કરવી પછી ઘરે આવી ને પછી આમ તેમ કંઈ કામ હોય તે કરુ પછી એ બધું કરુ મતલબ સવારમાં પેલા જીમ પછી બીજું બધું કામ
હા હા જીમ તો સ સવારમાં જ જવું જોઈએ એનર્જી બી સારી રેય અને માં પણ મલે મળે છે
હા મળે છે મળે છે બહું હેલ્થમાં બહું ફાયદાકારક છે જો સવારમાં આપણે સવાર મોર્નિંગ રૂટીન જો ડેલી ફોલો કરીએ ને આપડી મેન્ટલ હેલ્થ બી ચેન્જ થઈ જાય આખી બોલી બી આખી ચેન્જ થઈ થઈ જાય
હા.
હા તમને આટલા દિવસ
હા. એટલે જીમમાં જવાનું હા જીમમાં જવાનો ફાયદો એ છે કે રેગ્યુલર એક્સરસાઈઝ થાય તેનાથી વેઇટ લોસ પણ થાય અને શરીર ફિટ પણ રહે છે.
ફિટ રહે છે બહું સારો માં સારું છે જીમ હેલ્થમાં તો બહું સારું છે બહુ ફાયદા છે એના
હા.
બહું જ ચેન્જ થઈ જાય છે જીમથી તો આખી પોતાની સુ કે પણ અત્યારે ઘણા બધાની પ્રોબ્લેમ છે. હેર લોસ ની તે પણ જીમ જવાથી બી સારું થઈ જાય છે બધાને એમાં મોટે ભાગ ને ત્યાં પ્રોબ્લેમ એ જ છે કે બધાંના માથાના હેર બહું લોસ થાય એમ છે. પણ જે માણસ જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતો હોય એને આટલું કોઈ પ્રોબ્લેમ નહીં આવે એમ કે નાના મોટા કે રોગ રોગચાળો બી નહી થતો છે હાથ પગ ને એવું દુખ છે એ નહી થાય ફીવર આવે શરદી થાય એ બધું ઓછું હોય એમ જીમથી બહુ ફાયદા
હા હા મારા જીમ જેવા પહેલાં હેરલોસ બઉ થતા હતા જે જ્યારથી જીમ જોઈન કર્યું ને તો હેર લોસ થતાં થોડા ઓછા થઈ ગયા છે.
હા જેમ અ શરીરનું લોહી ઉપ નીચ થઈ ને કેમ આપડું આખું રૂટીન ચેન્જ થતું જાય આખી બોડી નું રૂટીનને બધું ચેન્જ થતું જાય.
અરે
હા.
જીમથી બહું ફાયદા બી છે હલો.
તેની સાથે સાથે મેડિટેશન કરવું પણ જરૂરી છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે
હા ડેઇલી સવાર માં દસેક મિનિટ તો જ્યાં કોઈ હોય ને શાંત જગ્યા હોય ત્યાં સવારમાં રજ શાંત ને મેડિસીન કર્યા તો ખબર પણ પોતાનું મન હોય બી શાંત થઈ જાય ધ્યાન કર્યું હોય તો ડેલ્હી
હમ્મ એવું છે પછી તો પોતાની આપડે શું કેવાય આપડી એજ ના જે છોકરા હોય ને એ લોકો ને જોવું ને પછી જે માણસ જીમ કરતો હોય ને એના તેમને જો એજ તો હોય પણ બ બો બોડીમાં ડિફરન્ટ હોય. જેમ પ્રભુ એક્ટિવ હોય ને જે ફિઝિકલ એક્ટિવિટી ની કરતો હોય તે જરાક- એમ નબળું હોય, ને એવું હોય.
હા, તે તો મેં જોયું છે. ઘણા બધા, એવું જોયું છે.
હા એવું છે. જે માણસ પોતાની પરસીવ ન કરાતો હોય, - એટલે મીન્સ કે, એક્સરસાઈઝ કરતો હોય તેને એમ- લાઈફ સ્ટાઈલ જ અલગ હોય. ને તેમ- આઘેથી એમ સમજ પડી જાય. આપણને એની આસ- જીમ જાતો છે, કા તો એ ફિઝિકલ એક્ટિવિટી વધારે કરતો છે.
હા. તેની બોડી પણ ફિટ ફિટ રહે છે, અને- -તે તેના ચહેરા પર ચમક હોય છે.
હા ચહેરામાં ચમક હોય, જીમથી બધું બહુ જ ફાયદો છે. પોતાની હ એમ હેલ્થ સુધારવી હોય, સ્કીિન કેર બધું આવી જાય. મતલબ, જે ડાયટ કરતો હોય, જે માણસ પ્રોટીન વાળું વસ્તુ ખાતો હોય- હગબળા હેલ્ધી ફૂડસ ફૂડસ ફ્રુટસ એ ખાતો હોય, તેનું આખુ એમ ચેન્જ જ હોય, તે માણસ- અલગ જ, ચમક જ હોય એની, અલગ ખબર જ પડી જાય.
હ હા તે માટે પછી, પછી અનહેેલ્ધી ફૂડ ને- એવોઈડ કરવા પડે. જેવા કે- -જેવા કે વડાપાઉ છે. પછી કટલેસ છે, એ બધું ખાવાનું- -છોડી દેવું જોઈએ. અથવા ઓછું કરી દેવું જોઈએ. જેથી શરીરને નુકસાન ના થાય, - -અને કોલ્ડ્રિંક પણ ઓછું પીવું જોઈએ.
હા, એવું જ, બધું અનહેેલ્ધી વસ્તુ છોડવું પડે.
એજ હમ
હા બંધ કરીદે તો, તેટલું સારું બોડી માટે ફાયદાકારક હોય.
હા
સારામાં સારું, પછી, એમનું જીવન પણ- સારું, એમ, પાછળની લાઈફ પણ જે અત્યારે- જે મીન્સ કે, પંદર થી વીસ વર્ષ ના જે બોઈસ છોકરા કે- -કોઈ ગર્લ્સ હોય, તેમને એક્સરસાઈઝ કરે તો પાછળ નુ જીવન બહુ સારું જાય એમ તેમનું.
હા હા, તો ચાલો, પછી મળીએે પાછા.
હા હા, હા સારું સારું, હા બાય.
હા